એ મજામાં તમે કેમ છો
બસ મજામાં આજે આપણે નવરાત્રીના તહેવાર વિશે વાત કરીશું
હ હા જરૂરથી નવરાત્રી ભારત નો ખુબ જ પ્રસિદ્ધ અને આનંદ મય તહેવાર છે
નવરાત્ર્રીનો અર્થ છે નવ રાત્રિઓ આ નવ દિવસ અને નવ રાત્રિ સુધી ઉજવવામાં આવે છે
ઓ અને આ દિવસો દરમિયાન માતાજી ની ભક્તિ પૂજા અને ગરબાનુંું ઘણું મહત્વ હોય છે
આ દિવસોમાં લોકો ઘર સાફ કરે છે અને પૂજાની તૈયારી કરી છે
ઘરમાં માતાજી નો ફોટો અથવા મૂર્તિ મૂકીને દવો. પ્રગટાવવામાં આવી છે.
અગરબત્તી કુમકુમ. અને પ્રસાદી થી પૂજા કરવામાં આવે છે.
એ દિવસધ. ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે.
ઉપવાસનો એક. તું શરીર અને મનને શુદ્ધ રાખવામાં. માનવામાં આવે છે.
સાજી મંદિરોમાં ઘણી ભીડ જોવા મળી છે.
લોકો. માતાજી ના દર્શન કરવા ઉત્સાહથી જાય છે.
અને મંદિરમાં આરતી નો મધુર અવાજ વાતાવરણને. પવિત્ર બનાવી છે.
નવરાત્રીમાં. ગરબાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે.
ગરબો ગુજરાતની ઓળખ તરીકે પણ ઓળખાય છે.
ગરબા કરતી વખતે. લોકો ગુળ ગુળ ફરીને નૃત્ય કરે છે.
હા અને ગરબાના ગીતો સાંભળતા જ ઉત્સાહ વધી જાય છે.
જેમ કે દાળિયા રાાસ. પણ નવરાત્રીનો ખાસ ભાગ છ.
દાંડિયામાં બે લાકડીનો ઉપયોગ કરીને દાલ સાથે રમ. આવી છે.
નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી વગ. બ ભાગ લ છે.
અને. બધા ઉંમરના લોકો એક સાથે આનંદથી ઉજવણી કરી છે.
નવરાત્રિ સમયે. રંગબેરંગી કપડાં પહેરવામાં આવે છે.
હા! અને ચણિયા ચોળી અને કેરીય આ તહેવારો ની શોભા વધારે છે.
વિવિધ રંગોના. કપડા તહેવારોને વધુ સુંદર બનાવે છે.
અને દરરોજ અલગ રંગનું પણ ઘણું મહત્વ જણાવવામાં આવે છે.
ગરબાના મેદાનોને. રંગી લઇટી સજાવામાં આવે છે.
અને સુંદર સજાવટ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
ઘણી જગ્યાએ. મોટા મંચ પણ બનાવવામાં આવે છે.
સાચી વાત છે. ગીત સંગીત અને તાલ સાથે. વાતાવરણ જીવંત બની રય છે.
નવરાત્રી સમયે. શિસ્ત અને નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
અને બધાએ એકબીજા ન સન્માન રાખવું જ જોઈએ.
ગરબા રમતી વખતે લાઈન અને ગતી. જાળવી રાખવી જોઈએ.
આ રીતે બધાને રમવાની સરળ તક મળી છે.
નાના બાળકો પણ ગરબા ર રમતા શીખવા ઉત્સાહ બતાવે. છે.
અને મોટા લોકો તેમને પ્રોત્સાહન આપે છે.
નવરાત્રી સમયે ઘણા સાંસ્કૃતિક. કાર્યક્રમો પણ ઉ યોજાય છે.
હા અને તેમાં ગીત નૃત્ય અને નાટક પણ રજૂ કરવામાં આવી જાય
આ તહેવાર સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદ કરે છે
નવી પેઢી ના લોકો પણ આ પરંપરાની આગળ વધારે છે
નવરાત્રિ એકતાનો પણ સંદેશ આપે છે
અને અલગ અલગ જગ્યાના લોકો એક સાથે ઉજવણી કરી છે
તહેવાર દરમિયાન હાસ્ય. અને આનંદનું વાતાવરણ હોય છે.
બધાના ચહેરા પણ ખુશી જોવા મળી છે.
માતાજી ના ગીતો. લોકોને ભક્તિ તરફ પ્રેરણા આપે છે.
ભક્તિ સાથે સંસ્કૃતિનું પણ સંરક્ષણ થાય છે.
નવરાત્રી દરમિયાન સફાઈ નું પણ ઘણું મહત્વ છે.
સ્વચ્છતા રાખવાથી આરોગ્ય પણ સારું રહે છે.
તહેવાર દરમિયાન ઘણા લોકો વરસાદ પણ વહેચે છે.
અને પ્રસાદ પ્રેમ અને સદભાવના નું પ્રતિક માનવામાં આવે છે.
ઘણી શાળાઓમાં અને સંસ્થાઓમાં પણ. નવરાત્રીની ઉજવણી થાય છે.
વિદ્યાર્થીઓ પણ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે
આ રીતે નવી પેઢીને પરંપરા રીતને ઓળખ મળે છે
ચોક્કસ નવરાત્રી માત્ર માત્ર મનોરંજન માટે નથી
તે ભક્તિ, સંસ્કૃતિ અને એકતા સાથે જોડાયેલું તહેવાર છે
સાચી વાત છે આ તહેવાર સમાજમાં પ્રેમ, અને મેળ જોડ વધારે છે
હવે નવરાત્રી ના બીજા મહત્વપૂર્ણ ભાષાઓ વિશે વાત કરીએ
ચોક્કસ નવરાત્રી માત્ર ગરબા પૂરતો સીમિત નથી તેના ઘણા મહ ત્વપૂર્ણ પાસાઓ પણ છે.
દાખલા કરી કે આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક બંને રીતે મહત્વનું છે
અને આ દિવસોમાં ઘણા લોકો સવાર અને સા માતાજીની આરતિ કરે છે
આરતી સમયે ઘટનું મધુર અબજ સાંભળવા મળે છે
હમ અને ભક્તિનું વાતાવરણ દરેકને શાંતિ નો અનુભવ કરાવે છે
નવરાત્રી દરમિયાન મંદિરોને સુંદર રીતે સજાવામાં આવે છે
હમ અને રંગબિરંગી ફૂલ અને દીવડાથી મંદિર વધુ આકર્ષક લાગે છે
કેટલીક જગ્યાએ અખાંડ દીવો પણ પ્રગટાવવામાં આવે છે
હા! અને તેનું ધાર્મિક મહત્વ ઘણું ઉચું માનવામાં આવે છે.
નવરાત્રિમાં, માતાજીની સ્તુતિ કરવાની પરંપરા પણ છે.
અને આ પરંપરાથી ભક્તિ, અને વિનમ્રતા બંને દેખાય છે.
નવરાત્રી દરમિયાન ઘણા લોકો દાન પણ કરે છે.
હા! અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી પણ એક સારી પર
આ તહેવાર પ્રેમ અને દયા ભાવ નો સંદેશ આપે છે
સમાજમાં એકબીજાની મદદ કરવાની ભાવના મજબૂત બની છે
નવરાત્ત્રી આપડા સંસ્કૃતિનો અમૂલ્ય વાર શું છે?
આ વારસાની આગળની પેઢી સુધી પહોંચવાળું ખૂબ જ જરૂરી છે
નાના બાળકો પણ નવરાત્રી નું મહત્વ સમજાવવું જોઈએ
હા તેથી તેઓ પરંપરા સાથે જોડી હીજ રહે
નવરાત્રી લોકો વચ્ચે પ્રેમ પણ વધારે છે
હા અને પરસ્પર સન્માન અને સદભાવના પણ મજબૂત બની છે
નવરાત્રી ભક્તિ સાથે આનંદ નો પણ તહેવાર છે.
તેમાં સંસ્કૃતિ કલા અને પરંપરા સુંદર મિલન જોવા મળ્યું.
આ તહેવાર, ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવી છે.
એટલે તો નવરાત્રીમાં આખી આખી રાત નવ દિવસ. સરસ લોકો સાથે મળીને ગરબા ગુમે છે.
હવે. આપણે નવરાત્રી ના બીજા કેટલાક રસપ્રદ પાસાઓ વિશે વાત કરીશું.
હા! નવરાત્રી ભારતની વિવીઘતા માં પણ ખાસ સ્થાન.
ઘણા લોકો સવાર અને સાજે પૂજા કરે છે. આરતી સમયે ભક્તિપૂર્ણ વાતાવરણ સ
સાચી વાત છે. તહેવાર આપણને સાથે મળીને ઉજવવાનો સંદેશ આપે છે.
ફૂલ, દીવા અને અન્ય વસ્તુઓથી મંદિરની સુંદર વધે છે.
નવરાત્રી ભક્તિ સાથે આનંદ નો પણ તહેવાર છે.
નવરાત્રી દરમિયાન લોકો એક બીજા સાથે મળીને ઉજવણી કરે છે.
સાચી વાત છે એકતા, પ્રેમ અને ભક્તિ સાથે ઉજવેલો નવરાત્રી નો તહેવાર દરેક માટે તે યાદગાર બની રહે છે.
આજે આપડે નવરાત્રી વિશે પર બહુ ચર્ચા કરી આપણે આ ચર્ચા મા તે ફરી કર મળીશું.
ચોક્કસ નમસ્તે.